હલો
જય શ્રી કૃષ્ણ
કેમ છો તમે
મજામાં
હું બી મજા હું બી મજા મા છું.
હું ભી મજામાં છુ અયા
આજે શું કર્યું તમે આખો દિવસ તમે શું કરો છો.
હું ક્રિકે ક્રિકેટ રમુ છું મને ક્રિકેટ બઉ ગમે છે અને હું ક્રિકેટમાં સિલેક્ટ ભી થયો છું તમે કયું સ્પોર્ટસ ગમે છે.
મને તો મને તો બધીજ બધું ગમે છે તો હું જેમ નાની હતી ને વધારે સ્પોર્ટ તમે જો હવે આપણે શું વાત ઉપર શું ટોપિક પર વાત કરીએ છે. સમજી ગયા અવે ઉપર કરીએ છીએ આપણે શું છે તમારી ડેલી રૂટીન શું થાય છે તમારી હેલ્થ કેબિલિટી સારી રહે છે. તો તમે સાંભળો મારી વાત તમે જો પણ એમ પણ ફરવા જઈએ બહાર જઈએ અ ડેલી રૂટીન અમે વોક કરીએ છીએ તો તમે જો અમારી જો હેલ્થ છે એ કેવી રીતે સારી રહે છે ખબર છે તમને મારી હેલ્થ છે એકખી રહે છે આ તમે જો ડેલી આપણે ફ્રૂટ ખાવા જોઈએ અને આપણે વેજીટેબલ સારી રીતે ખાવી જોઈએ અને આપણે હેલ્થ માને આપને વોકિંગ કરવા જોઈએ તો આપણે જયારે ને સુબસ ઉઠીને શું કરવાનું હોય ફર્સ્ટલી ગરમ પાણી પીવાનું હોય પછી આપને વોક કરીને ઘરે પાછું આવવાનું હોય ઠીક છે અને આવીને પછી આપણે નાસ્તો પાણી કરી લેવાનું છે પછી આપણે શું છે તમે તમે મોર્નિંગમાં તમે શું છે સ્પ્રાઉટ ખાવઓ તમારી વધારે સારી છે આ તને સા ફૂડ ખાશો ને તોરી હેલ્થ સારી નથી રહેવાની તમે આ ડેલી રૂટીનમાં તમે ખરવચો જોઈએ કે તમારી હેલ્થથી સારી રીતે રહે તમે આખું પ્લાન કરીને મૂકો મારી હેલ્થ પ્રમાણે તમે બોવ સારું લાગ છે તમે શું કહો છો આમા તમારી હેલ્થ
આમાં હું તો ક્રિકેટ રમું છું હું ક્રિકેટનો પ્લેયર છું. તો એટલે હું મારી ધ્યાન રાખું છું. મને બધું અ હું બધું રૂટિન ફોલો કરું મારું એમાંથી રૂટિનમાં છે રનિંગ બી છે એમાંથી અને જંક ફૂડ બિલકુલ જ બંધ છે. મારી પેરેન્ટસ એ ના પાડી છે કે બિલકુલ નથી ખાવાનું જંક ફૂડ અને હું બઉ વર્કઆઉટ કરું જીમમાં જઈને અને મારી બોડીને ફિટ રાખું કેમકે મને ક્રિકેટમાં આગળ વધવાનું છે એટલે હું આવી રીતે કરું છું.
આ તો તમેં બસ સારી પાસે તમે એવી રીતે કરો છો તમે જો હું સ હું જયારે હું જીમ જાઉં છું ને તો જીમ શું જા અડધો કલાક પહેલા યોગા કરું છું યોગા સ્ટ્રેચિંગ કરવાનું હોય બોડીને તમે સ્ટ્રેચ કરશો તમારી બોડી સરખી રીતે થઈ જાય છે. તમે સ્ટ્રેચ કરો પછી તમે ટ્રેડમિલ કરો પછી તમારે જો બ્લડ ફ્લુ છે ને તમારી બોડી ના સારું થઈ જાય છે. પછી અમે ઘર પછી અમે તમારે ડેલી ગ્રીન ટી પીવાનું છે. તમારે બ્લેક કોફી પીવી પડશે પછી તમાર શરીર જો તમે મીઠું તમે ખાંડ બિલકુલ છોડી છોડી દેવાનું છે હું તો ખાંડ પીરતી નથી તમે કઈ બી ખાંડનું વસ્તુ ખાાવ તો તમારી હેલ્થ સારી ન હોય
હા અને આ ઇન્ડિયામાં બોવ બ ધા લોકો થઈ ગયા છે જે ક્રિકેટ રમે છે અને બોવ કોમ્પિટિશન બી છે ક્રિકેટમાં.
આ તો તમે સાચી વાત બોલો છો ઇન્ડિયામાં બહુ ક્રિકેટ રમે છે અને જો તમે તમે બાસ્કેટબોલ રમો છો તમે ક્રિકેટ રમો પણ તમારે તમારી હેલ્થ મે તમાર ફિઝિકલ વર્ક થાય છે. તમારે કઈ બી રીતે ત તમે ક્રિકેટમાં કરો છો તમારે ટાઈમેં કરો તમારે ફિઝિકલ વર્ક કરવાનું જ છે જ્યારે તમે ફિઝિકલ વર્ક ન કરો તમારી હેલ્થ કઈ રીતે સારી નથી રહેવાની છે. જ્યારે તમે બહાર જાઓ તમે એક કલાક કે તમે જે બી તમે રમો છો ક્રિકેટ રમો બીજું ગેમ રમો તમે આઉટડોર રમો તમે હોમ તમે ઈન્ડોર રમો તમે જો તમે તમે ઈન્ડોર ગેમે તમે બધી રીતે તમે લુડો રમી શકો છો. તમે કેરમ રમી શકો છો. તમે બોર્ડ ગેમ રમી શકો છો પછી તમારી પાસે બધા ગેમ હથાવવા જોઈએ. તમારો ટાઈમ સ્પેન્ડ થઈ જાય તમારો ટાઈમ કઈ ઇધર ઉધર મોબાઈલ ટીવી આ બધી વસ્તુ મે નો જાય આ તો એ તમે જે કરો છો તમે ક્રિકેટ રમો છો તમારા બધ બધા ફ્રેન્ડ હશે તમે ફિઝિકલ એક્ટિવિટી તમે રનિંગ કરો પછી તમે જો સાયકલિંગ બી તમે કરશો ને તો તમારી બોડી એકદમ ફિટ રહેવાની છે. તો ફિઝિકલ એજ્યુકેશન ક્રિકેટ તો બહ સારું ગેમ છે તમે કો તમારી બોડી એમાં યંગ બોડી છે તમારી કમ સરખી રીતે થઈ જાય છે. તમે તમે જારે તમારી દોસ્ત દોસ્તું તમે ઘરે બોલાવી શકો છો તમે ઈન્ડોર ગેમ રમી શકો છો હવે જો બધા છોકરાઓની અમના રજા છે તો બધા છોકરાઓ જે છે ને ઘણી બધી વસ્તુ કરે છે જો એમને આખો દિવસ એમને ખાવાનું જોઈએ છે એમને કઈ તમે બ્રેડ બટર ખાવો તમે શું ખાવો તો તમે ફાસ્ટ ફૂડ બિલકુલ નથી ખાવાના છે તે તમે ફાસ્ટ ફૂડ ખાવો તમારી હેલ્થ બિલકુલ બી સારી નથી રહેવાની. તમે આ ઘરમાં બનાવીને તમારે કહી શકો છો કે તમે પોહા બનાવી દો તમે ઉપમા ખાવો તમે આ બધી વસ્તુ
આ ઘરનું ફૂડ એટલે બેસ્ટ ફૂડ હોય ઘરનું કેમ કે બહારનું તમે ખાવ તો એમાંથી તમે લિવર માં ઇફેક્ટ આવે તમે હાર્ટ માં ઇફેક્ટ આવે અને ઓલું બધું તમારી બોડી બી ખરાબ થાય અને ધીરે ધીરે તમે બઉ બધી પ્રોબ્લેમ્સ લાગે એટલે ભારનું ફૂડ ન ખાવું જોઈએ.
આ તો તમે સાચું બોલો છો આ બધી વસ્તુ તમે કરવા માંગો છો તો આ બધી વસ્તુમાં તમે નથી ખાવાનું છે ઠીક છે અને તમે જો તમે જ્યાં સુધી તમે હેલ્થ તમે ડાયજેશન તમે તમે હેલ્થ તમે પ્લેન નહઈ કરો તમારા આજે શું ખાવું છે એ વસ્તુ તમારી સેલેડ ખાવું જોઈએ. તમે ડેરી સેલેડ ખાઓ હું તો શું કરું છું ને હું ખીરા ટમેટો કાંદા કોર્ન સ્વીટ કોર્ન આ બધી હું નાખી દેઉું છું હે ને આમે હું શું કરું છું નાખીને પછી હું આખો સેલેડ બનાઈને મૂક કુ છું એટલું બધું સેલડ ખાઉં છું ના પછ મારે જવ- જયારે હું જમુ છું તો મારે બધી રોટી નથી ખવાતી. આ તમારે માટે વસ્તુ સારી છે તમારી હેલ્થ આમે શું છે સારું રહેશે તમારી હેલ્થને કઈ તકલીફ ન થાય તમારી હેલ્થ વધારે તમને એક્ટિવ રહે છે એ આ વસ્તુ એ છે કે તમે ગરમીમેં તમારે કઈ જદા વધારે તમે રોટી નહીંથી ખાઈ શકતા તમે સેલેડ ખાઈ શક ખો છો તમારે આ બઘી વસ્તુ કરવાની છે. તમારે તમે જેતના પાણી પીઓ તમે લિક્વિડ પીશો આ તમને ગરમીમાં વધારે સાર
ફ્રૂટ ખાઈ શકીએ છાસ મારી પણી તમે બોડીના હાઈડ્રેટ મૂકે તમે જ્યુસ પી શકો છો એનર્જી મલે અને એમાંથી તમે ઠં ડું કઈ પી શકો જેવી તે નીબું પાણી ભાવના જ્યૂસ થી અચ્છો છે તમે ઘરનું નીબું પાણી રુફઝા અને અલગ અલગ ડ્રિંકસ પી પી શકો છો અને કોલ્ડ ડ્રિંક તો બહુ જ બેકાર હોય આપરે શરીર માટે બ્લેક કોલ્ડ ડ્રિંક તો ડાયરેક્ટ આપરા અ બોડી ઉપર જ અ બોડી ઉપર જ ઇફેક્ટ કરે.
આ તો તમે સાચું કહો છો કે મારા છોકરાને બી હું નથી આપતી એમને હું જયારે મને જોતું હોય નીબું પાણી આપું છું મેંગો શેક આપું છું અને બનાના શેક બઉ ભાવે છે. તમે જો તમે ડ્રાયફ્રુટ જેલી ખાઈ લો તો પછી તમારા પેટુ ન ભરી જાય કે તમને કોઈ બીજી બસ બિસ્કિટ છે આ બધી વસ તમે ન ખવાય
આવી આવી ગરમી આવી ગરમીમાં તમે છાસ પીઓ ને તો પછી તમે બહુ સારું લાગે અને ઠંડક મિલે અને તડકામાં જવાથી પેલા તમે બપોરના લંચમાં કાંદા ખાઓ તો તમે વધારે તડકો ન લાગે.
આ તો તમે સાચો, હ તમે જો તમે આજકાલ બધા લોક કેડમી જાય છે. એકેડમી કેમ જાય છે આપને ફિટ કરવા માંગે. છે તો હું બી હવે વીચાર કરું છું મારે સુબે મોર્નિંગ વોક કરવાની છે અને પાછું મોર્નિંગ મે જીમ જવાનું છે અને ઝુંબા અને યોગા બધું કરવાની છે જયારે આપની બોડી સ્ટ્રેચ નો થાય ત્યારે આપણને સંતોષ ન હું કઈ વન મંથ હું યોગા કરું છું તો મને સારું લાગે છે મને હલકું હલકું ફીલ થાય છે. હું સ્પ્રાઉટ કરું છું સ્પ્રાઉટ મને બહુ ભાવે છે સ્પ્રાઉટ છે અને ખીર અને કકુંબર છે આ બધી વસ્તુ છે ટમેટો છે આ બધી નાખીને ખાવ તમે એટલું સારું લાગશે તમને લગે તમને કોઈ બીજી વસ્તુ જો જોવાની ઈચ્છા ન થાય એ બધું સારું લાગે છે તમે જો ખાઈનેહી તમને કેવું લાગે છે.
હમ્મ મારો બી એક અ ફ્રેન્ડ છે, એબી જીમ જાય યોગા કરે એની બી બોડી બહ ફિટ છે કેમકે બહુ હાર્ડવર્ક કરે જીમમાં.
હા તો બઉુ સારી વાત છે પણ તમારે તેમાં તમે તમે જો અગર તમારે ઘરે કોઈ એવું છે કે તમારે ટાઈમ સુધી તમારું એવી રીતે પ્લાન કરી શકે છે કે તમે એમને કહી શકો છો કે તમે કેવી રીતે ડાયટ પ્લાન કરવાનું છે ડાયટ પ્લાનમાં શું થાય કે તમે રોટી ચપાતી એકી ચપાતી ખાવાની તમારે પીધી ખાની વસ્તુ છે જો આપણે ગુજરાતી માં તો એટલી બધી વસ્તુ હોય છે ને કે તમે આમે તમે એમાં ખાવાનું ખાઈ શકો છો તમે તમે ઢોકલો બનાવી લો તમે થેલું તમને ખબર છે મારા છોકરોને કે થેલું
હા અને આજકાલ ના છોકરાઓ તો એમના ઘરવાલો ને એવી રીતે કહી દે નહી મે મેરે મેરેકો મત દો કુછ ભી મેં પાસ્તા ખાઉંગા બટ આ
હા તો તમારો છોકરો તમા છોકરો બચ અમને પાસ્તો ખાવું છે.
ઘરનું બપોરનું અને રાતનું તમે પ્રોપર જમવાનું ખાવ તો તમે બોડી ના ન્યુટ્રીયન્ટ મલે અને એ તમારી માટે સારું બી હોય હવે આજકાલના છોકરાઓ શું શું કરે છે સૌ સૌ સૌ સૌ અ બસો બસો રૂપિયા લઈને જાય અને બહાર જઈને આઈસક્રીમ, પાસ્તા, મોમોઝ એ બધું ખાઈ લે પછી એ એક હપ્તા પછી આવા ને કે મારા પેટમાં દુખે છે.
હા તો તમે આ તો તમે સાચું બોલો છો જો કેટલા બધા કેસ છે તમે જો મોમોસ ખાઈ. છે બધા એમને પેટમાં દુખી છે કેટલા લોકો હોસ્પિટલમાં એડમિટ થહી ગયા છે પણ તમે ખબર છે કે મોમુ તો કેટલી તમારે નથી ખાવું કેમાં કેટલી મેંદો હોય છે આ બધું હાર્ટ ને તમારી હેલ્થને બઉ સારું નથી રાખવાનું. પણ તમે જો જો ઘરમાં આપણે ગુજરાતી માં તો કેટલી બધી વસ્તુ હોય છે. ટોળાંફરી હોય થઈ છે દાબેલી છે અને તમે ઢોકલો છે ખાંડભોજ
તમે તમે ઘરમાં બધું ખાઈ શકો છો જે રીતે ઘરમાં ઘરમાં ગુજરાતીમાં આટલી બધી ચોલાફળી, મઠિયા
તમે જો તમે ફેસ્ટિવલ ઉપ તમારી ઘરે બી ફેસ્ટિવલ ઉપર બધું વસ બનશે ને તમે જો મૌન થાવ ખાયલું તમે ઘરનું જેવું મીઠું બનાવો ઘરનું જે
હમ ઘર તમે સ્વીટ બી ખાવી છે તો બી તમે ઘરમાં બનાવો તમે મોનથાલ ખાવો ઈ બધું તમારા માટે નુકસાન નખાવે તમે બહાર નું ખાઓ જઈને કે કાજુ ઓલું શું કેવાય ને કાજુ કતલી બી આજ મિલાવટ આવે અને તમે આજકાલ તો પનીર અ પનીર વેસે બડા ક્રિકેટર્સ અને ઓલા બધા કે કે હમકો પનીર અ અચ્છા લગતા હે બટ પનીરમાં
એમને પનીર સારું લાગે છે એમને આ તો છ હોય છે પણ સારું તો લાગે પણ તમેં ડેલી ના તમને ખબર છે બધી વસ્તુ મિલાવડ છે જે બી તમે ઘરનું ખાવ તમને બધી સારી રીતે સારું લાગશે. તમે છે તમે શું છે તમે ગમે તમે બધું ચાલો ખાવ તને પ્રોટીન મળશે આ ઘણી વસ્તુ છે કે તમે આ પોતે કરી શકો છો તમે બધાને હેલ્પ કરી શકો છો તમે ટાઈમ પ્રમાણે તમે પોતેે સેવન એઈટ બજે તમે સુ સુધી તમે બધું ખાઈ લો, તમે જમી લો, ત્યારે તમારે વોક કરવાની જ્યારે તમે વોક કરશો ને તમને ખ પડશે કે તમારી બોડી સ્ટ્રેસ થાય તમારી બોડી નું કેટલું રિલેક્સેશન મલે છે આ તમે બઉ સારી રીતે કરવાનું. ઠીક છે ચલો પાછું મળીયે છે ઠીક છે જય શ્રી કૃષ્ણ.